નમસ્તે. આજે હું તારી સાથે પ્રદૂષણ વિશે વાત
હા હલો હા
આજલા સમયમાં પ્ર હલો
હા હા
આજના સમય માં પ્રદૂષણ એક ખૂબ ગંભીર સમસ્યા બની ગઈ છે. પ્રદૂષણના કારણે આપણે પર્યાવરણ અને માનવ જીવન પણ ખરાબ અસર પડી રહી છે શું તને ખબર છે?
હા મને ખબર છે પ્રદુષણ પર ખરાબ અસર પડી રહી છે.
સાચું કહ્યું પ્રદૂષણ એટલે આપણા આસપાસ ની હવા પાણી અને જમીનનું ગંદુ થવું જયારે પર્યાવરણ માં હાનિકારક તત્વો વધે છે ત્યારે તેને પ્રદુષણ કહેવામાં આવે છે પ્રદુષણના મુખ ખ્ય પ્રકારોમાં હવા પ્ર હવા પ્રદુષણ પાણી પ્રદૂષણ. જમીન પ્રદુષણ અને ધ્વનિ પ્રદુષણ નો સમાવેશ થાય છે શું તને ખબર છે આ વસ્તુ?
હા આ વસ્તુ મને ખબર છે પ્રદૂષણના ઘણા બધા પ્રકારો હોય છે.
હવા પ્રદુષણ આજના સમયમાં સૌથી મોટી સમસ્યાઓ માંથી એક છે. વાહનો માંથી નીકળતો ધુમડો કારખાના ઓ ન માંથી નીકળતો ધુમાડો અને કચરો સળગાવવાથી હવા પ્રદુષિત થાય છે. આના કારણે લોકો શ્વાસ લેવામાં તકલીફ અને વિવિધ બીમારીઓ થઈ શકે છે.
હા શુદ્ધ હવા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે.
પાણી પ્રદુષણ પણ ખુબ નુકસાનકારક છે શું તને ખબર છે?
હા મને ખબર છે.
નદીઓ તળાવ અને સમુદ્રમાં કચરો નાખવાથી પાણી ગંદુ થાય છે. આ પ્રદુષિત પાણી માણસો અને પ્રણીઓને બંને માટે નુકસાનકારક બની શકે છે.
હા પાણી બચાવવું અને સ્વચ્છ રાખવું જ જોઈએ.
જમીન પ્રદૂષણ પણ એક મોટી સમસ્યા છે. પ્લાસ્ટિકનો વધારે ઉપયોગ. કચરો અને રાસાયણિક પદાર્થો જમીનને નુકસાન પહોંચાડે છે. જેના કારણે જમીનની ગુણવત્તા ઓછી થાય છે અને ખેતી પર પણ અસર પડે છે.
હા પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરવો જોઈએ ને પ્લાસ્ટિકને સળગાવવું પણ ના જોઈએ જરા ધુવાડાથી આપણા પર્યાવરણ અને પર્યાવરણ પર ખોટી અસર પડે અને પ્રદૂષણ પર પ્રદૂષણ પર પણ ખોટી અસર પડે છે.
સાચી વાત ધ્વની પ્રદૂષણ પણ આપણા જીવન પર અસર કરે છે. વાહનો ના હોરન હોન સોરી લાઉ લાઉડ સ્પીકર અને મશીનોના વધારે અવાજથી ધ્વન ની પ્રદૂષણ થાય છે તેનાથી તનાવ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.
સાચી વાત છે શાંતિપૂર્ણ વાતાવરણ પણ જરૂરી છે.
હા. પ્રદુષણ વધવાનું મુખ્ય કારણ માનવની કેટલીક ખોટી આદતો છે. જો આપણે પર્યાવરણ ની કાળજી નહી રાખી તો આવનારી પેઢીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેથી દરેક વ્યક્તિએ પ્રદુષણ ઘટાડવા માટે પોતાનું યોગદાન આપવું જ જોઈએ.
હા સાચી વાત છે.
પ્રદૂષણને રોકવા માટે આપણે સૌ સૌએ નાના નાના પ્રયત્નો કરવા જોઈએ. જો દરેક વ્યક્તિ પર્યાવરણ ની કાળજી રાખશે તો પ્રદુષણને ઘનું ઓછું કરી શકાય છે. પર્યાવરણ બચાવું એ માત્ર સરકારની નહીં પરંતુ દરેક નાગરિક ની પણ જવાબદારી છે.
હા દરેક વ્યક્તિ એ પોતાની જવાબદારી સમજવી જોઈએ.
સૌથી પહેલા આપણે વધુમાં વધુ વૃક્ષો વાવા જોઈએ. વૃક્ષો આપણને શુદ્ધ હવા આપે છે અને હવામાં રહેલા હાનિકારક તત્વોને ઓછા કરવામાં મદદ કરે છે. તેથી વૃક્ષોનું રક્ષણ કરવું એ પણ આપણે ખૂબ જરૂરી છે.
હા વૃક્ષો જીવન માટે ખુબ મહત્વના છે.
આપણે વાહનોનો ઓછો ઉપયોગ કરીને પણ પ્રદુષણ ઘટાડી શકીએ છીએ. શક્ય હોય ત્યારે ચાલીને જવું સાયકલ નો ઉપયોગ કરવો અથવા જાહેર પરિવહન નો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી હવામાં ફેલાતો ધુમાડો ઓછો થાય છે.
આ રીતે પર્યાવરણ ને મદદ મળી શકે છે અને અત્યારે આ ગાડી કે એક્ટિવા કઈ પણ હવે ચાર્જ વાળું પણ આવી ગયું છે ખબર છે તમને
હા.
જેનાથી પેટ્રોલના ધુમાડા ના થાય અને ઇલેક્ટ્રિસિટી યુઝ થાય ઇલેક્ટ્રિસિટી વપરાય અને તેનાથી અ પોલ્યુશન ના થાય.
સાચી વાત છે. કચરાનું યોગ્ય રીતે વ્યવસ્થાપન કરવું પણ જરૂરી છે. આપને કચરો જ્યાં ત્યાં ન ફેંકવો જોઈએ. અને ભીનો તથા સૂકો કચરો અલગ અલગ રાખવો જોઈએ. પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરીને કપડાની થેલી નો ઉપયોગ કરવો જ જોઈએ.
હા સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે.
પાણીની બચત કરવી પણ પ્રદૂષણ ઘટાડવાનો એક રસ્તો છે. આપણે પાણીનો બગાડ ન કરવો જોઈએ અને નદીઓ, તળાવમાં કચરો ના નાખવો જોઈએ. શુદ્ધ પાણી આપણા જીવન માટે ખુબ જરૂરી છે.
હા પાણી વગર જીવન શક્ય નથી. કહેવાય છે ને જળ જળ છે ત્યાં જીવન છે.
હા સાચી વાત. આજકાલ ઘણા લોકો પર્યાવરણ બચાવવા માટે વિવિધ અભિયાન ચલાવે છે. શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ સ્વચ્છતા અને પ્રદુષણ વિશે માહિતી આપવામાં આવે છે. નાની ઉંમરથી જ બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવી જ જોઈએ.
હા બાળકોને પણ પર્યાવરણનું મહત્ત્વ સમજાવવું જ જોઈએ.
જો આપને બધા મળીને પ્રયત્ન કરીશું તો આપને સ્વચ્છ અને સુંદર વાતાવરણ બનાવી શકીશું. નાની નાની આવી આવી સારી આદતો અપનાવી પણ આપણે પ્રદૂષણ ઘટાડવામાં મોટો ફાળો આપી શકીએ છીએ.
હા સાચી વાત છે.
પ્રદૂષણ માત્ર આપણા સ્વાસ્થ્યને જ નહીં પરંતુ સમગ્ર પ્રકૃતિને અસર કરે છે. વધતા વધતા પ્રદુષણ ના કારણે હવામાન માં ફેરફાર થાય છે. અને પૃથ્વીનું તાપમાન પણ વધી રહ્યું છે. આ સમસ્યા સમગ્ર વિશ્વ માટે ચિંતા નો વિષય બની રહ્યું છે.
હા પર્યાવરણનું સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે.
હવા પ્રદુષણ ના કારણે માણસો ઉપરાંત પક્ષીઓ અને પ્રાણીઓ પર પણ ખરાબ અસર થાય છે. શુદ્ધ હવા ન મળવાથી ઘણા જીવજંતુઓને મુશ્કેલી થાય છે. તેથી માત્ર મનુષ્ય માટે નય પરંતુ બધા જીવ માટે પર્યાવરણને સ્વચ્છ રાખવું જ જરૂરી છે.
હા પ્રકૃતિમાં દરેક જીવનું મહત્ત્વ છે.
પાણી પ્રદુષણ ના કારણે પાણીમાં રહેતા પ્રાણીઓ અને માછલીઓને પણ નુકસાન થાય છે. જયારે નદીઓ અને તળાવો ગંદા થાય છે ત્યારે તેમાં રહેલા જીવનું જીવન પણ મુશ્કેલ બની જાય છે. તેથી પાણીના સ્ત્રોતો ને સ્વચ્છ રાખવા જોઈએ.
હા પાણીના સ્ત્રોતોની સુરક્ષા કરવી જ જોઈએ.
પ્રદૂષણ ઘટાડવા માટે આપણે ઉર્જાનો પણ સમજદારીથી ઉપયોગ કરવો જોઈએ. વીજળીનો બગાડ ન કરવો જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી કુદરતી ઉર્જા સ્ત્રોતો નો ઉપયોગ કરવો જોઈએ. આ રીતે આપણે પર્યાવરણ ને બચાવી શકીએ છીએ.
હા પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ.
આજકાલ પ્લાસ્ટિક પ્રદુષણ પણ ખુબ વધી રહ્યું છે. બરાબર ને પ્લાસ્ટિક પ્લાસ્ટિક સરળતાથી નષ્ટ થતું નથી. અને લાંબા સમય સુધી પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. તેથી આપણે પ્લાસ્ટિકની જગ્યાએ કાગળ અથવા કપ કપડા ની વસ્તુઓ નો ઉપયોગ કરવો જોઈએ.
હા સાચી વાત છે.
આપના ઘરમાંથી પણ પ્રદુષણ ઓછું કરી શકાય છે. જેમકે કચ કચરો યોગ્ય જગ્યાએ નાખવો. પાણી નો બગાડ ન કરવો, વધારે વીજળી ના વાપરવી. અને આસપાસ સ્વચ્છતા રાખવી. આ નાની નાની બાબતો મોટો ફેરફાર લાવી શકે છે.
હા નાની-નાની શરૂઆત થી મોટો બદલાવ આવી શકે છે.
મને લાગે છે કે દરેક વ્યક્તિ એ પ્રદુષણ વિશે જાગૃત થવું જ જોઈએ. જો આપણે આજે પર્યાવરણ ની કાળજી રાખીશું તો આવતી પેઢીને સ્વચ્છ અને સુંદર પૃથ્વી આપી શકીશુ.
ખુબ સરસ વાત કરી તમે
આજે આપણે પ્રદૂષણ વિશે ઘણી બધી વાતો કરી મને લાગે છે કે પ્રદુષણ માત્ર એક સમસ્યા નથી પરંતુ આપણા ભવિષ્ય માટે એક મોટો પડકાર છે જો આપને સમયસર ધ્યાન નહી આપીએ તો તેની અસર આપના જીવન માટે પણ પડી શકે છે.
હા પ્રદુષણ ઘટાડવું ખુબ જરૂરી છે.
આપને સૌ પર્યાવરણને બચવા માટે સારા પગલા લેવા જોઈએ વૃક્ષો વાવા અને પાણી બચાઓ કચરો યોગ્ય જગ્યાએ નાખવો અને પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો. જે જેવી સારી ટેઓ અપનાવવી જોઈએ.
હા દરેક વ્યક્તિ ન અનો પ્રયાસ મહત્વનો હોય છે ને ખુબ મોટો બની જાય છે.
શાળાઓ અને સમાજમાં પણ પ્રદુષણ વિશે જાગૃતિ ફેલાવી જોઈએ. લોકોને સમજાવવું જોઈએ કે સ્વચ્છ પર્યાવરણ આપણા સ્વાસ્થ્ય જીવન માટે ખૂબ જરૂરી છે. ત્યારે લોકો જાગૃત બનશે ત્યારે જ પ્રદૂષણને નિયંત્રિત કરી શકાશે.
હા જાગૃતિ થી જ મોટો બદલાવ આવી શકે છે.
તો તમને શાળામાં બધું શીખવાડે છે કે આવી જાગૃતિ રાખવી જોઈએ કે ના રાખવી જોઈએ.
હા થોડું થોડું શીખવાડ છે પ્લાસ્ટિક બચાવવું જોઈએ બંને તેટલું સાયકલ નો ઉપયોગ કરવો જોઈએ હવાનું પ્રદુષણ ના કરવું જોઈએ એવું બધું સમજાય છે
બરાબર તો તમે તેનો અમલ કરજો
હા હું ચોક્કસથી કરીશ
મને તમારી સાથે વાત કરવાની મજા આવી આભાર
હા આભાર મને પણ મજા આવી.